હલો જય શ્રી કૃષ્ણ. કેમ છો
એકદમ મજામાં બસ હમણાં તો ઘરે જ ફોન ચલાવી રહ્યો છું હમણાં તો હાલમાં વેકેશન છે એટલે બસ તમે શું કરી રહ્યા છો હાલમાં
તો મેં પણ તમ ને અમણા જે સોશિયલ મીડિયા છે તેના વિશે વાત કરવા માંગુ છુ કે સોશિયલ મીડિયા શું છે કેવી રીતે કામ કરવામાં માંગે કરવામાં આવે છે તે બધું તમને શીખવાય એટલે કે તમને મારા પર જે ઇન્ફોર્મેશન છે ઘણી ઘણી થોડી ઘણી જાણકારી છે તો તમને શેર કરવા માંગુ છું કે અમારે ત્યાં શું છે સોશિયલ મીડિયા એટલું બધું ડેવલોપ થઈ ગયું છે કે અમે જે શહેરમાં રહીએ છે ત્યાં અમારે બધા લોકો વાઈફાઈ લાગતા હતા પરંતુ હમણાં તો શૌ છે ફાાઈજી પણ અનલિમિટેડ કરી દેવામાં આવ્યું છે એટલે અમને વાઈ ફાઇ પણ જરૂર પડતી નથી પેલા શું હતું કે અમારે ત્યાં નેટવર્કનું ઘણું ઘણો બધો ઈસ્યુ હતો તો અમારે બહાર જઈને વાત કરવો પડતું પછી બહાર જઈને એટલે કે જ્યાં નેટવર્ક પકડતું હોય ત્યાં વાત કરવુ પડતું હતું પરંતુ હાલમાં ઇન્ટરનેટ ની સેવા એટલી બધી સરસ રીતે ઉપલબ્ધ છે કે અમારે ત્યાં સરળતાથી ઇન્ટરનેટ મળી રહે છે અને અમે ઉપયોગ પણ સરળતાથી કરી શકીએ છે. અને ખાસ કરીને હાલમાં આપણે કોઈને પૈસા ટ્રાન્સફર કરવાના હોય ત્યારે જે સોશિયલ મીડિયા છે તે ખુબ જ જરૂ રી પડે છે જેમકે ડિજિટલ પેમેન્ટ છે એમતે આપણે ફોન પે છે ગૂગલ પે છે પછી ફા મ પે છે એમ ધણી બધી એપ છે તેના દ્વારા આપણે પૈસાને ટ્રાન્સફર કરીએ જ છે પરંતુ આ ઘણી બધી હમણાં ડેવલોપ થઈ ગયો છે અને સાથે સાથે જે એટીએમ કાર્ડ છે પેન કાર્ડ છે પછી ચેક છે એના દ્વારા આપણે ખુબ જ મોટી રકમમાં પૈસા પણ ઉપાડી શકીએ છે એટલે સોશિયલ મીડિયા ખુબ જ ગમી રહ્યું છે તમાર બાજુ કેમ છે સોશિયલ મીડિયા તમાર બાજુ અજુ પણ આમ નેટવર્ક નું ને એવું કઈ પ્રોબ્લેમ તો હોતો નથી ને હાલમાં તો
હા ભાઈ મતલબમાં સોશયલ મીડિયામાં તો મતલબ હમણા ચોમાસા ની ઋતુ ચાલી રહી છે તો જેથી કરીને સે ને અ નેટવર્ક નો થોડોક પ્રોબ્લેમ તો રહી રહ્યો છે. કારણ કે વાદળને એવું આવી જાય તો નેટવર્ક તો ખુબ જ થોડુંક રાઇટ જેવું ચાલે છે પરંતુ શું કરી શકી એ અવે અ વિડીયોઝ ને આ બધા ખુબ જ સારી રીના જોઈ શકતા નથી કારણ કે કેટલીક વાર અટકીનેવા જાય સે ને ગેમ નેવું રમીએ તો તેમાં પણ થોડીક તકલીફ નો અનુભવ હોય છે પિંંગ સારા અને ગેમ સારી રીતના રમાતી નથી પરંતુ શું કરી શક્યે અવે મતલબમાં શહેર માતો જાઈ શકાતું નથી. અને જો મારે તો એવું જ કેવું છે કે થોડુંક નેટવર્ક સુધારવું જોઈએ કારણ કે બધાને કઈ જે વર્ક ફ્રોમ હોમ કરતું હોય તો તે લોકોને થોડીક તકલીફ અનુભવાય છે તો તે વાઈ ફાઈને એવું બધું જ લખાવવું પડ કારણ કે આ નેટવર્ક પાહેતો મતલબમાં ની કરી શકાય નેટવર્ક સારી રીતના આવ તું નથી જેથી કરીને બસ મારે એજ કેવું સે કે થોડુંક સોશિયલ મીડિયામાં પણા ઘણા બધા એક્ટિવ થઈ ગયા છે અને જે વિડીયોઝને બધું અપલોડ કરતા હોય તો તે લોકો એ માટે થોડુંક નેટવર્ક સારું હોય તો સારું પડે કારણ કે બધા વિડીયોને એવું બધું બનાવતા હોય તો તેમાં નેટ વક ખુબ જ સારું એવું જોઈએ અને તે લોકો એ મતલબ ઘરમાં બેસીને તો તેવુ યુઝ ન કરી શકે બાર જ બેસવું પડે એટલુ ખરાબ નેટવર્ક આવે સે ગામડાઓમાં એટલે ગામડાઓમાં થોડુંક નેટવક સુધારવાની જરૂર તો સે જ
હમ હા તમારી વાર એકદમ સાચી છે પરંતુ અમે જે અમાર જે ગામડું હતું ત્યાં હાલમાં જોવા જઈએ તો નેટવર્ક પકડે છે એમ તો સિટીમાં રહું છું શહેરમાં પરંતુ જયારે મેં ગામડામાં રહેતો હતો ત્યારે ત્યાં પણ નેટવર્કની સુવિધા એ સારી એવી હતી એટલે અમને એટલો બધો પ્રોબ્લેમ નહીં હતો અને સોશિયલ મીડિયામાં આજે જોવા જઈએ તો હું અ મારા બાજના બાળકો શું કરે છે કે ભણવા પ્રત્યે ધ્યાન તો આપે છે સાથે સાથે યુટ્યુબ છે, ફેસબુક છે અને ઇન્સ્ટાગ્રામ છે એમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ધ્યાન આપવા લાગ્યા છે અને એમાં એ લોકોને સારા એવા જો તો અ મારા બાળક નાના છે અમારે ત્યાંના બાળક જે છે પરંતુ એ લોકો હાલમાં પૈસા કમાતા થઈ ગયા છે કારણ કે જે યુટ્યુબ છે તેની પર ઘણા બધા એ લોકો વિડીયોઝ બનાવે છે અને એ લોકોના વિડીયો વાયરલ પણ જાય છે એટલે એ લોકોનો જે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ હોય છે તો એ પણ પાર થઈ ગયો છે એટલે એ લોકને થોડી ઘણી ઈન્કમ આવવાની શરૂ થઈ ગઈ છે અને અમારે ત્યાં બાળકોને સોશિયલ મીડિયામાં એટલા એક્ટિવ છે કે અ અમે આટલા વર્ષોથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુકને એવું વાપરીએ છીએ પરંતુ અમને એટલું બધું એમાં સમજ પડતી નથી પરંતુ જે મારે ત્યાંના બાળકો છે એ લોકો બધું જાણે છે કેવી સોશિયલ મીડિયા કામ કરે છે આપડે કેવી રીતના સોશિયલ મીડિયામાં કામ કરી શકી છીએ આમ ઘણું બધું જે પ્રકારની માહિતી છે એ લોકો પાસે છે એટલે એ લોકો સરળતા થી યુઝ કરી શકે છે અને મને ગમ્યું પણ છે કે હા સારું બાળકોને આ બધું આવડવા જોઈએ અને હમણાં નથી પૈસા કમાતા થઈ ગયા છે. તો અમને એમના ભવિષ્યનું પણ એટલું બધું એ લોકના જે પેરેન્ટ્સ છે તે લોકને ટેન્શન ઓછું જોવા મળી રહ્યુ છે. ને એ લોકના પેરેન્ટ્સ તો કહે છે કે તમે ઈચ્છા થાય તે કરી શકો છો ત્યારે ગામડામાં શું હોય છે કે એ લોકો ને કોઈ જબરદસ્તી કરવામાં પણ આવે છે કે તમે ભણો એટલે ભણો બીજું કોઈ કાર્યમાં નહીં જોડાઈ રહો પરંતુ અહિયાં શું છે બાળકોના જે ઈન્ટરેસ્ટ હોય છે તેના પર એ લોકોને કાર્ય સોંપવામાં આવે છે કે તમ ને જો ઈન્ટરેસ્ટ હોય તો તે ફિલ્ડમાં તમે કરી શકો છો એટલે અહિયાં સારા એવા લોકો શું કરે છે કે આ સોશિયલ મીડિયામાં અને એવું નથી કે બધા લોકો સોશિયલ મીડિયામાં જ લાગી રહે છે. કેટલાક લોકો ભણવામાં પણ એટલા બધા પાવરફુલ છે કે એ લોકો મોબાઈલ ફોન નો પણ ઉપયોગ કરે છે. સાથે સાથે ભણવામાં પણ ઈન્ટરેસ્ટ ધરાવે છે એટલે એ લોકો મોબાઈલ ફોન દ્વારા પણ પૈસા કમાય છે. અને સારું શિક્ષણ કરી પ્રાપ્ત કરીને આગળ જતા ભવિષ્યમાં પણ એ લોકો સારી જોબ પ્રાપ્ત કરીને સારો એવા પૈસા કમાશે એવું મને લાગી રહ્યું છે અને અહિયાં તો ખૂબ જ મજા આવે છે. પરંતુ કોઈ વાર વાતાવરણમાં કોઈ વાર ચેન્જીસ થઈ જાય છે પણ સોશિયલ મીડિયામાં દ્વારા અમને ખબર પડી જાય છે વેધરમાં કે ક્યારે કેટલા ટકા વરસાદ ના ચાન્સીસ છે એટલે ત્યારે કે પચાસ ટકા પણ જો વરસાદના ચાન્સીસ હોય છે તો અમે ઘરની બહાર પણ નીકળવામા નુ ટાળીએ છે કારણ કે ઘરની બહાર નીકળશું તો પણ વધારે વરસાદ પડશે તો અમે ઘણી બધી મુશ્કેલીમાં મૂ કંઈ જશે એટલે સોશિયલ મીડિયા અમારે ત્યાં તો આ રીતે પણ કામ કરે છે તો તમે જે ગામડામાં રહો છો ત્યાં લોકો યુટ્યુબ, ફેસબુક અને ઈ ન્સટાગ્રામ છે એમ ઘણી બધી જે એપ છે વોટ્સએપને ટુ તેમાં ઘણા બધા લોકો વિડીયો અને કેટલાક લોકો વિડીયો પરથી પૈસા ને એવું કમાતા છો કે પછી હજુ તમને એના વિશે કઈ નોલેજ આપવા આવ્યું નથી?
હા ભાઈ મતલબમાં મારે તો એવું કેવું છે કે આપડે બધાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખાલી મતલબમાં વિડીયો જોવા માટે જ નથી કરવું યુઝ એનો ઉપયોગ છે ને આપડે મતલબ વિડીયોઝ બનાવવા માટે પણ થોડો ઘણો કરવો જોઈએ કારણ કે આપણે બી થોડો ઘણો વિડીયોઝને બધું અપલોડ કરીશુંને તો આપણા માટે ખુબ જ વધારે એવું રહેશે અને જો વિડીયો બનાવાથી મતલબમા આપણને ખુબ જ વધારે એવા પૈસા પણ મળી શકે શે એવું મને લાગે છે કારણ કે જો આપણે વિડીયોસ બનાવીશું તો પેલા પેલા તો આપણને એવું જ લાગશે કે એમાંથી કઈ મળવાનું નથી. પરંતુ આગળ જતા જો આપણી ચેનલ સક્સેસફુલ થશે અને યુટ્યુબ પાહે જો આપડે ફેમસ વધારે થઈ જશું. તો આપણને ખુબ વધારે એવું મતલ એડથી પણ પૈસા મળશે અને જે સ્પોન્સરશીપ મલે શે તો તેનથી પણ ઘણા બધા એવા આપણને પૈસા મળી શકે છે. જેથી કરીને મારે તો એવું જ કેવું છે કે મતલબ આપણે ખુબ જ સારી રીતના એવું તેમા આગળી વધી શ તો શકીએ શે પરંતુ શે ને આપણે પૈસા કમાવા માટે એ એટલુંક તો આપણે કરી જ શકીએ.
હા તો મારી વાત સાચી છે, અને હમણાં સોશિયલ મીડિયા તો જોવા જઈએ તો બધે જેટલું એટલું પ લ થઈ ગઈ છે અને લોકો પણ સોશયલ મીડિયામાં શું છે કે આજે લોકો માટે કેટલાક લોકો માટે ખાસ કરી ને છોકરી માટે ભયકર થઈ ગયું છે કારણ કે છોકરીને જોવા જઈએ તો એ લોકોને કે ઈ લોકો કોઈ સાથે વાત કરતા હો તો એમને હેકરસ દવરા્ એમ ની ચેટ કે પછી વિડીયો પ્રાપ્ત કરી લેવામાં આવે છે અને એમને બ્લેકમેલ પણ કરવામાં આવે છે કેટલી વાર કે તમે આ કાર્ય કર અથવા તમે તમે આટલા પૈસા મને આપો તો હું તમને આ ફોટો વિડીયો એડિટ કરી દઉં અને તમને વાયરલ નઈ કરું, તો એ બધી બાબત અંગ કેટલાક જે છોકરીઓ છે તે ધરી પણ જાય છે અને કેટલાક પૈસા પણ ચૂકી દે છે, પરંતુ કે કેટલીક જે બહાદુર છોકરી હોય છે જે એજ્યુકેટેડ હોય છે એમનું નોલેજ હોય છે તો એ લોકો પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક અઠવાડ તો જે આપણે સાયબર તેમાં તાત્કાલિક જેને જાણ કરે છે તો તેના કારણોસર એ લોકો ના પૈસા પણ મળી જાય છે, એ લોકોને ચ કે પછી જે વિડીયો હોય છે તે પણ વાયરલ થતા નથી એટલે ખુબ જ સારા થી એ લોકો બચી શકે છે એટલે જોઈએ તો આમ તો છોકરી લોકોને હાથમાં મોબાઈલ આપવો જોઈએ નહી કારણ કે હાલમાં જો જઈએ તો આપણે એઆઈ નો જમાનો આવી ગયો છે અને એઆઈ છોકરીઓ માટે ખુબ જ હાનિકારક મને તો લાગી રહ્યું છે અને હાલમાં આપણેે કોઈ છોકરીઓને સમજવા જઈએ તો
એ બધા
મી તો એ લોકો એને સમજાવતા પણ નથી એટલે ઘણ બધા આપડે પણ મુસીબતમાં મુકાશ એના ભાઈ ભાઈ જે હોય છે તે પણ મુસીબતમાં મુકાઈ શકે છે એટલે આપે તમારા બાજુ કોઈ છોકરી હોય તો તમે પણ સમજાવજો કે સોશિયલ મીડિયા જેમ મારે એમ દૂર રહેવું જોઈએ અથવા તોું કોઈ અજાણ્ય વ્યક્તિ ને કે પછી કોઈ પણ આમ દાદા હોય કે પછી નાનો બાળક હોય એ લોકો મને પણ ફોન કોલ માટે કે પછી કઈ પણ કઈ પણ પ્રોબ્લેમ હેઠ આપડે ફોન એ લોકોને હાથમાં થોભવો જોઈએ નહી અને હાલમાં જોવા જઈએ તો આપડે પેલા શું હતું પછ એક્સિડન્ટ કેવું થાય તો આપડે એમ્બ્યુલન્સને આવતા પણ ખુબ જ ભાર લાગતો હતો કારણ કે એમને લોકેશન ખબર જ નહી હતી કે કઈ જગ્યાએ થયું હતી આપણે એમ તો લોકેશન કેતા હતા, પરંતુ એ લોકો તો પણ ગૂંચવાતા હતા પણ હાલમાં સોશિયલ મીડિયામાં પણ એટલો બ થ ગયું છે કે આપણે ફોન કરીએ તો આપ લોકેશન એ લોકોમાં જતી રહે છે એટલે આપડે શેર કરી દે છે એટલે એ લોકો પણ સરળતાથી એ લોકોને જે ઉચિત માર્ગ લાગે એટલે કે જે પ માર્ગ લાગે જ્યાંથી ઝડપથી આવી શકે તો તેવા માર્ગે આવીને ફટાફટ જે વ્યક્તિને એક્સડ પછી કોઈ પણ આગ લાગી હોય કે કઈ પણ એમ પ્રોબ્લેમ ત્યાં આવીને રેસ્ક્યુ કરી શકે છે એટલે મને એમ જોવા જઈએ તો મોબાઈલ ફોન એમ તો સારો પણ લાગે છે અને કેટલાક એંગલ ઈએ તો ખરાબ પણ લાગે છે એને આડઅસર પણ છે ફાયદા પણ છે એટલે એ આપણા પર નિર્ભર આપણે ફોન કેવી રીતે યુઝ કરી શકીએ તમા શું કેવ તમને પણમ ઘણા બધા ફાયદા અને ગેરફાયદા તો આ મોબાઈલ ફોન સોશિયલ મીડિયા ના જણાતા જ હશે ને,
હા ભાઈ મતલબમાં જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા તો છે જ, કારણ કે કોઈ પણણ વસ્તુમાં ખાલી ફાયદો થઈ એવું તો ના બની શકે પરંતુ જો આપડે હમણાં તો ખુબ જ એવું મતલબ માં ડેવલપ થઈ ગયું છે અને આપણે સોશિયલ મીડિયા ખુબ જ સારું થઈ ગયું છે જેથી કરીને સોશિયલ મીડિયાસે આપણેે સારી વસ્તુ નાખીશું ને તો આપણને ખુબ જ સારું એવું પડશે પરંતુ જો આપણે ખરાબ ખરાબ વસ્તુ શું ને બધું નાખીશું તો આપણને થોડક ગાઢ પણ પડશે જો એ જાય છે કારણ કે આજના જમાનામાં બધાનેને ગાળ પડે જ અને જે મતલબ મોટા મોટા યુટ્યુબર્સ લોકો છે એને પણ બધા ગાળ બધું પરંતુ આપડે એ બધું ગાળ થી પીવું ન જોઈએ અને આપણે રીતે આપણા કામકાજ કર્યા કરવું જોઈએ આપણે કામકાજ સારી રીતના કરશું આપણને ખૂબ જ વધારેવા પૈસા કમાવાનો ડોક મળી શકે છે બાકી તો મારે એ જ કેવું છે કે જો આપણે મતલબમાં આગળ વધીશું, તો મતલબ અમુક લોકો તો એવું કેશે જ કે ભાઈ મતલબ થોડુંક તો ગાળ નેવટો આપશે જ પરંતુ આપણે તેનાથી બીવું ન જોઈ એનું કામન છે એવું કવાનું પરંતુ આપ આપ રીતના સારી રીતના આગળ વધવું જોઈએ અને જો સારી રીતને આગળ વધીશું તો આપડે મતલબમાં ખુબ જ વધી આગળ વધી જઈશું અને પૈસા પણ ખુબ જ વધારે એવા કમાઈ જઈશું.
અમારી વાત એક સાથે જ જોવા જઈએ તો આપડે પણ આ સોશિયલ મીડિયા નો છે છોકરા તરીકે પણ જેમ બને સરળથી ઉપયોગ કરવો જોઈએ સાચવીને કારણ કે આપણા જે ઈમ્પોર્ટન્ટ ડેટા હોય છે આપ જેંપનીમાં જોબ કરીએ છીએના જે ઈમ્પોરન્ટ ડેટા હો છે જેમ કે આપણા ફોનમાં કોમ્પુટર તો એ ડેટા જો ચોરી થઈ શકે તો કોમ્પ્યુટરમાં આપણે કેટલી આપે જે કપનીમાં જોબ કંપની પણ ઘણી બધી મુસીબતમાં મુકઈ શકે છે એટલે જેમ બને ને એમ આપડે સોશિયલ મીડિયાનો સાચવીને એને સમજદારી પૂર્વક ઉપયોગ કરો જોઈએ જ્યાં સુધી સોશલડિયાનું પૂરેપૂરું આપણું જ્ઞાન નહીં હોય આપણા પર ત્યાં સુધી આપણે એને ઉપયોગ કરવા ટાળવું જ જોઈએ સારું ચાલો પાછા મળશું ત્યારે આપણે જે સોશિયલ મીડિયા છે તેના વિશે વધુ લાંબજગ ગંભીર વાત
કરી હા ભાઈ ચાલો મળીએ.
હા હા.